કેમ છે.
માજામાં શું કરે
અચ્છા મે તો બરોબર મેં તો ક્યાર નો નાસ્તો કરી્યો પછી ઘરે કોઈ નહી તો હજુ ખાવાનું બનાવ્યું તે રોટલી બનતી બી નહતી હતી ફાટી જતી હતી નાસ્તો કર્યો દૂધ ને ખાલી બ્રેડ તો પછી બનાવતી હતી ન નાસ્તો નાસ્તો કેરે જમવાનું
હા
હા
ના રોટલી સાચી વાત છે એ
અચ્છા હા મારે તો એકલી જ ભાઈ લોકો છે ને મમ્મી બહાર ગયા છે એટલે મને જ બધું ઘરનું કરવા પડ્યું પપ્પા તો કરે એટલે ત્યાં જ રહી મમ્મી દીદી ની ડિલિવરી થય રહી છે એટલે ત્યાં ગયા છે.
અચ્છા તરા કેટલા ભાઈ
હમ ઘરે પછી મને મારા બે ભાઈ છે ને એક કામ કરે ને એક કોલેજ ગયો બેન તો હું એકલી જ એટલી જ તારું બધું કરવું પડ્યું
હા ઓકે હોય નને
એજ તોમે વિચાર કે ક્યારેક મને એવું થાય કેસ મારું બી કોઈક બેન રતે
મને એવું થાય માળું ભાઈ નાનું ભાઈ બહેન રહ
મારો છે પણ કઈ કામ ન નહીં
હા લે તો પણ એમ થાય એ
બરાબર એ તો સારું નાનું રહેેવાનું એ બહુ જ સારું
એ તો છે તો પણ
હમ
અરે સચમાં મારું તો કેટલું ડોક્યુમેન્ટ નને એવું કામ રહી ને મારું મોટો ભાઈ કરી આપે મારે ખાલી એમના જોડે પાછળ પાછળ ફરવાનું
એવું તો મારું ભી છે પણ ખીજવાય બહુ પછી કઈ મળે નહી તો
હમ હાર માર મોટો ભાઈ થાય છે એટલે ઓછું ખીજવાય મારા પર કોઈ બેન રહતી તો બોવ ખીજવાતી હમ
બહુ ગુસ્સો કરે એટલે મે વાત જ ન પછી
મારે તો ગુસ્સો તો નહી કરે પણ મેં વાત ન કરું વધારે
મે બી
હમ
એવું જ હોય યાર.
બરાબર.
હમ્મ. વેકેશન માં કાતા ફરી આવું?
વેકેશન માં વધારે ક્યાં નઈ નાની ના ત્યાં ગઈ. નાની ના ત્યાંથી આયા હે. હા નાનીના ત્યાંથી જ
બીજું?
લેજ ને એવું તો હું રોશની ના ત્યાંથી આવીશ. આખું ફરતા જ થઈ રહી મને.
હા જ્યા પોલીસમાં એક્ઝામ આપવા ગેલી સુરત
હા, સુરત ગયેલી ને. સુરત બરોડા તો રનિંગ ની એક્ઝામ આપવા ગઈ તી. એમાં પાસ થઈ ગયેલી પછી સુરત રિટર્ન એક્ઝામ થયેલી હવે તો એમાં ગઈ તી.
અચ્છા.
એના લે એના જ લીધે તો મારે પછી વલસાડ બી ના અવાય સબ્જેક્ટ સિલેક્શન માટે.
હમ્મ અઠ થઈ ગયું ના.
હા, થઈ તો ગયું.
મેં વેકેશન માં ગામ ગયેલી. બનારસ પછી ઉજ્જૈન ફૈરી લગ્ન માં ગેએલી બેન એને નાક પછી એવું
સ્ટોરી જતી રી તારી.
આહ. હા.
હાજી.
પછી કઈ ને પીછી ચડાય ગઈ ને
હમ્મ.
ને દસ થી પંદર દિવસ પહેલી
બો
બે દિવસ તો બે દિવસ તો ટ્રેનમાં જ રહી જાય જતાજ ખાલી.
તમે તો વરસમાં એક વાર ને એવું જ જાવ ને?
તો વરસમાં બી નહી પાંચ છ વરસમાં એક વાર.
પર બરાબર.
એક વાર તો દસ વરસ પછી ગયલા હમ્મ.
બાપરે.
બહુ એક્સપેન્સ થાય ને આટલું દૂર જાવામાં.
હા. બધા ત્યાં એમજ કેતા હોય ને કે મોટી થઈ ગઈ?
હા. બધા જ મોટા થઈ જયા મેં બી ત્યાં જા નાલા નાલાભી હોય તો મોટા થઈ જયા પછી જાઉ. દસ વર્ષ એ લોકો છે મને ભૂલી જાય.
એવું.
હમ્મ, નાલા હોય, ત્યારે મળેલો, પછી મેં દસ વર્ષ પ પછી, પછી કોને યાદ રહે.
એજ તો બરાબર.
હમ્મ. મે બધા પહેલી વાર કેવા છે.
બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હાર તો છે. મેં તો શું આજે રવિવાર એટલે ઘરે જ. કાલથી કોલેજનું જોવા હશે. ત્યાં પણ આવા તો મને બે-ત્રણ બસ બદલવી પડે. જોયું.
અને તમારા નહીં, મેં જોયુ નહી જોવા.
અચ્છા, હા.
તમારુ અપડાઉન માં જ ટ્રાવેલ. ઓસ સકન્ડમાં.
તે અપડાઉન કરવામાં જ તો, પહેલાં પહેલાં ફર્સ્ટ યરમાં બહુ મજા આવતી, અપડાઉન કરવામાં આવે. ટીવાયમાં.
આખું થાકી જવાય. કેમ કે, આઠ કલાક તો અપડાઉનમાં જ નીકળી જાય. અહીંથી ચાર કલાક લાગે. હા, આઠ કલાક એમાં જ પતી જાય, અને
એક તો બસ એટલું કંટા
એક તો જગ્યા બી નહી મળે, તે અલગ પ્રોબ્લમ
હમ્મ.
એજ.
તે જ અરે અમુક વાર તો તે ટી ફીન બી ની લાવાય, તો એક વડાપાઉ પર આખો દિવસ
એજ ને અપડા ઉમા ફર્સ્ટ ઈયર સુધી સારું લાગે, પછી
એજ. બધા ઘરના પછી પૂછ્યા કરે, તબિયત કેમ ઉતરી ગઈ, તબિયત કેમ ઉતરી ગઈ. બોલ, બીજું સારું, બધું તમારે ત્યાં? હલો.
હા.
હલો. શુ? હલો. હેલો.
હા, ના જાય.
તારો અવાજ નહી આવતો.
મને તારું નહીં આવતું હતું, આઈ થિંકટ.
હ, મારા અહીં તો, ફૂલ ફાઈવ જ પકડતું છે.
માણ અવે પેલે નથી સંધ
એવમ
હમ એમ શવું કેન્ટીનમાં બી
ગઇ રોત છે.
એવું છે? સારું એમ કેવું કેન્ટિનમાં આવી ને કઈક ખાવાનું સારું
એજ તો મુશ્કિલ છે મેં તો બે ત્રણ વાર ગઈ હતી. હમ
તાર માં જતી હવે તો
હવે તો ન જોઈ એનું કરતા ત્યાં બહાર ખાવાનું હારું
હા હારું બી હ અને હાઈજીન ભી કેમ કે, કેન્ટીનમાં ખબર નહી કેવી રીતે બનાવે? તો એક દિવસે જ ખાધેલું. બીજા દિવસ તવા આવી ગયેલું પછી
બાપરે એટલે મે કેમ તું બહાર નુ ખાતે કેમ નથી.?
હમમ
મે ડેલી ડેલી ખાવ મને કઈ નઈ થતું, કેમ ના પાડીે છે રોજે નહી ખાવાનું એમ
હા એ પછી ડોક્ટર બી કે બહારનું વડાપાવ બધું નહીં ખાવાનું. એટલે થોડુંક ઓછું જ ખાવ ની તો પેલા બો ખાતી માં વડાપાવ આખો દિવસ તો મેં વડાપાવ ઉપર જ જીતી.
મારું તો ફેવરેટ
સેમ યાર, સ્કૂલ માટે નીકળતી સવારે બે વડાપાવ ખાતી, પછી સ્કૂલ છૂટી ને વડાપાવ ખાતે.
ઘરે સાત વાગે રાત ના આવતી તો આખો દિવસ બાર મે એ જ ખાય એક ખાતી.
બરાબર, મારા તો હોસ્ટેલમાં એટલે બધું ત્યાંનું જ. જે આપે તે ખાવાનું અરે હોસ્ટેલમાં નવ નવોદય મા ફૂલ વિઆઈપી બહુ સરસતામા હોસ્ટેલમા તો
સરકારી હોસ્ટેલ હતી તો બી. હમ અરે ઇડલી ને ભેલ ને એવું મળતું પરાઠા ભેલ, અને ફૂલ વિઆઈ
આટલું આટલું મસ્ત મસ્ત આપતા ખાવામા?
હા આ બ્રેકફાસ્ટ, લંચ અલગ ને પછી ડિનર અલગ.
ડિનરમાં હું આપતા?
ડિનરમાં રોટી, સબ્જી, દાલ, ભાત, કચુંબર અમુક વાર કઈ સ્વીટ્સમાં કઈ મીઠું કઈ આપતા.
હારો,
હમમ મજાની લાઈફ હતી સ્કૂલમાં, હવે તો ગવર્મેન્ટ હા
શું હારુ.
હવે તો કોલેજમાં અહીંથી ત્યાં ટ્રાવેલ કરતા જ થઇ જાય.
હમ.
હમ.
હા મેં કટ કરીને કરું કે થોડીક વાર પછી કરું.
હા થોડીક વાર પછી કરજે ને.
અ પછી કરા ને તો અમે લાઈઇનમાં એટલે કરી જ લેશું હા ને કમ્પ્લીટ
હા. ની પેલા એક વાર મેસેજ કર જે પછી મેં એપ પર
કા તું મને કે તું ક્યારે ફ્રી છે કેમ કે મેં તો હમણાં ફ્રી જ છું.
હા સારું મેં પછી મેસેજ કરુ ને
હા પછી લાઈનમાં જ છે ને કમ્પ્લીટ જ કરી દેવા વાત કરી લાઈક હમણાં કટ કરું પછી પાછું મેં કરી દેવ એમ કોલ. હમણાં બી થ હમણાં જ કરું‌.
હમણાં ની પછી પછી.
હા ઠીક છે હમ કેજે મને જલ્દી.
હા સારું.
ની તો આ એક્સપાયર થઈ જાય ટાસ્ક.
હા હા.
હા.
હમ.